હેલો! જય શ્રી કૃષ્ણ.
હા કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, બસ જો ને આજે સમાચાર જોયા તમે
હા આજના સમાચાર હા જોયા નઈ ઓ ઓલું ભયંકર એક આગ લાગેલી હતી કોચિંગ સેન્ટરમાં લખનઉ ની.
હા હા! એજ એજ લખ્નઉમાં એક કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના વિશે મેં તો જોયું સમાચારમાં મા તો એકદમ તે થઇ ગઈ કે ભાઈ આ કેવી રીતે થઈ ગયો?
બિલકુલ, જોને મા બાપ કેટલા સપનો સાકાર કરવા માટે બાળકોને કેવી રી તે આટલા મોટા ઉછ ઉછેરે. મોટા કરે છે, એમને ભણાવવા ગણવા માટે આવી કોઈ પણ જગ્યા એ મોકલે કો કોચિંગ સેન્ટર હોય, કે સ્કૂલ હોય, શાળા હોય, કોલેજ હોય. અને ત્યાં આવી ઘટના ઘટિત થાય, તો વિચાર કરો કે ઓગણીસ વીસ વર્ષના જે પોતાના બાળક હોય એ મતલબ એવી રીતે મૃત્યુ પામે તો એ મા બાપની કેટલીક કેવી દશા થ
સાચું કયું તમે. જોવ ને હવે. અમે તો જ્યાં ત્યાં સમાચાર વાંચ્યા છે. તો મને તો આવું થતું છે કે આવી ઘટનાઓ ખરેખર એક. ચિંતાજનક જેવી છે. કે વિદ્યાર્થીઓ અને તેમના મા માતા પિતાઓ માટે તો. આ ખુબ જ મુશ્કેલી નો સમય હશે ને. અને તમે કીધું કે આવી બધા. ત્યાં હવેઅ સ્કૂલ, કોલેજો, કોચિંગ જેવી આવી સંસ્થાઓમાં આવી હવે ઘટના બને છે. તો અત્યારે સુરક્ષાની વ્યવસ્થાઓ અંગે પણ ઘણા પ્રશ્નો ઉભા થઈ ગયા છે નહી?
બિલકુલ અ જોઓ ને કેટલા. કેટલા મતલબ અ એવા એવી જગ્યાએ એકદમ એવી ઘટના થઈ જવી. કારણ કે ત્યાં સંખ્યા કેટલી તાદાદમાં લોકો ભણવા આવે છે. છે કે ક્યાંય પણ તો એવી એટલી બધી. સંખ્યામાં અ લોકોની આવી રીતે મૃત્યુ થઈ જાય. તો એ તો બહુ જો દુઃખ ઘટના છે. આ બહુ જ દુઃખ ઘટના છે. અને આનાથી અમ આપણને જોવું જોઈએ, કે અ સરકારને પણ કોઈ એવા પગલા ભરવા જોઈએ કે કોઈ પણ રીતે આવા એક્સિડેન્ટ થાય તો. એવા એક્સિડેન્ટ રોકવા માટે વધારેથી વધારે પ્રયત્ન કરવા જોઈએ. કારણ કે કેટલી બધી જિંદગીઓ આનાથી સમાપ્ત થઈ જાય છે.
હા બિલકુલ સાચું કીધું. કોઈ પણ કોચિંગ સેન્ટર હોય, કે શાળા હોય, કોલેજ જોય એવા બધામાં આ જેવી આપત્તિ સામે પૂરતી તૈયારી તો હોવી જ જોઈએ ને. મને લાગે કે ત્યા એવી કોઈ તૈયારી નહી હશે. કે ખબર નહી આપણને. પણ મને આમ લાગે કે. ત્યાં પૂરતી તૈયારી તો હોવી જ જોઈએ. કે ઇમરજન્સી એક્ઝિટ હોવું જોઈએ. ત્યાંથી અને ફાયર માટે પણ, અને સુરક્ષા તાલીમ ખૂબ જ જરૂરી છે ત્યાંની.
બિલકુલ. આપડે અ એવું અ જે મે સમાચાર. જોયા હતા. એ સમાચારમાં એવું જોયું હતું. કે એ કોચિંગ સેન્ટરમાં એ બિલ્ડિંગમાં જારે. રે આગ લાગી હતી ને તો એ બિલ્ડિંગમાં એક. કોચિંગ સેન્ટર પર દુર્ઘટના સ્થળ પર આશ્રય. પંદર લોકો અ નું મૃત્યુ પામ્યા છે. તો આ આટલા અને. કેટલા બધા એમાં ઘ ઘાયલ પણ થયા છે. તો પંદર લોકો એકસાથ જે કે જે. ઓગણીસ થી એકવીસ વર્ષની વચ્ચેની એ લોકોની ઉંમર છે. તો વિચાર કરો, કે આ ઘટનાથી કેટલા બધા પરિવાર. છ એમના ઉપર અસર પડી હશે. અને આ એક એવી ઘટના. ઘટના છે કે એક મોટો સવાલ ઊભો કરે છે, કે કોચિંગ સેન્ટરો પર. ફાયર સેફ્ટી, બહાર નીકળવા માટેના રસ્તા. અને એમરજન્સી વ્યવસ્થાનું યોગ્ય સારી રીતે વ્યવસ્થા પણન હોવું જોઈએ. ત્યારબાદ જ આપણને. અ કોઈ પણ કોચિંગ સેન્ટરને એવી રીતે શરૂઆત કરવાની પરવાનગી મળવી જોઈએ. કારણ કે કેટલા બધા એમાં પંદર. જે છે અ બાળકો જેમની મૃત્યુ થઈ છે. એ જે લોકો. ત્યાં ભણતર કરવા માટે આવ્યા હતા તો જયારે ઓ કોચિંગ સેન્ટરમાં આ બધી વ્યવસ્થા સારી રીતે નહોતી કરવામાં આવી તો ત્યાં એમને આવ પ્રયાસ શરૂ જ નતા કરવાના હતા કારણ કે જો કેટલા બધા એના એનાથી કેટલા બધા લોકો એક તો મૃત્યુ પામ્યા અને કેટલા બધાના જીવન ઉપર આની અસર થશે એમના માતા પિતા તો આ જીવન આ આ ઘટનાને નહી
નહી જ બોલશે સાચું કીધું અને ઘણી વખત લોકો છે ને આવી રિતે અભ્યાસ કરવા માટે અને આવી સુવિધાઓ પરતો છેને ધ્યાન આપે જ છે પણ સુરક્ષા વ્યવસ્થાને પણ એટલું જ મહત્વ વહ આપતા નથી એ લોકો જેટલું અભ્યાસને મહ મહત્વ આપે છે કે આપણું છોકરું ત્યાં સારું ભણશે સારું શિક્ષણ મેળવશે સારા ત્યાંના શિક્ષક હશે પણ એની સાથે સાથે આનું પણ એ લોકોને ધ્યાન આપવું આપવું જોઈએ, કે ત્યાં સુરક્ષા કેટલી છે. અને જારે, આવા હા બોલો
બિલકુલ, સાચી વાત કીધી. તમે કે આપણને કોઈ આપણા છોકરાઓને ક્યાં પણ ભણતર માટે મોકલો, તો આપને સુરક્ષાનોો એકદમ ખ્યાલ પહેલા લેવો જોઈએ. ત્યાં કઈ પ્રકારની સુરક્ષા છે, પછી જ આપણને ત્યાં આપણને ભણ તર માટે મોકલવા જોઈએ.
હા, એટલે જ, તો જય્યારે પણ આવા અકસ્માત થાય, ત્યારે તેની ગંભીરતાથી, એ ગમ ગંભીરતા આપણને સમજાય છે, એટલે નિયમિત સુરક્ષા તપાસ અને, જે ફાયર ડ્રી પણ અ, ત્યાં જોઈએ વિદ્યાર્થીઓને, પણ આવી આપત્તિ સમય શું કરવું તે અંગે એ લોકો લોકોને પણ જાણ
બિલકુલ પણ, આ દુર્ઘટ ના, આ એક એક્સિડેન્ટ એવું કહીએ કે આગ, તો તમને ખબર છે. કે આ કેટલી જલ્દી ફેલાય તો કોઈને આટલો વિચાર કરવાનો મતલબ, એ જ નહી, મળ્યો હશે ને કારણ કે એ લોકો ભણતરમા કેવી રીતે બેઠા હશે, શું એમની પ્રતિક્રિયા થઈ, હશે આપણે એનું એ એ જ નથી, અનુમાન જ નથી, લગાવી શક
હા, એ છેને આજકાલ તો શહેરોમાં છેને, ઘણી કોચિંગ સંસ્થા છે, ને એ મોટી ઈમારતો માં ચાલે છે, ત્યાં આવા આગ જે સલામત ની, ના નિયમોનું પાલન થવું ખુબજ જરૂરી છેને, કે આટલા તમે આટલી મોટી ઈમારત, પર બનાવો છો. તો ત્યાં આવું, તો કઈક સુવિધા હોવી, જોઈએ ને
બિલકુલ, અને જો અ ત્યાં જે ધુમાડો બહુજ ફેલાઈ ગયો, હતો. તો અને પછી કેટલા, પંદર તો એ ત્યાં જ ઘટના સ્થળ, પર જ મૃત્યુ, મૃત્યુ પામ્યા હતા અને એના થી વધારે છે, એ લોકો ત્યાં ઘાયલ થઈ ગયા હતા, કારણ કે ધુમાડાથી એ લોકો પણ એમનામાં પણ ધુમાડો ગયો. તો એ લોકો પણ એમનો દમ ઘૂટવાનો ને પછી, એવી બધી રીતે તો એ લોકો હમણાં પણ ઘાયલ છે તોમ એવું છે. કે અ એ સમય ત્વરિત સારવાર પછી, જયારે એ ઘટના થઈ એ ઘટના પછી. અ જે પણ જેટલા સારા પ્રયત્નો કરી શકે જેટલા લોકોને બચાવી, શકે એટલી એટલા પ્રયત્ન, તો બહુ જ જલ્દી કરવા જોઈએ જોઈએ. તો જ એ લોકોની જાન બચે પછી, શકે
સાચું કીધું પણ આવી ઘટના પછી, જો ને માતા પિતાની ચિંતા પણ કેટલી વધી જાય છે, નહી કે માતા પિતા પોતાના બાળકોને ભણવા મોકલે છે, અને તેમને સુરક્ષિત વાતા વાતાવરણની અપેક્ષા હોય છે, પછી પાછળથી આવી ઘટનાઓ બની જાય છે.
બિલકુલ સાચું કહો છો, તમે આ ઘટનાનું તો કોઈ વિચાર પણ નહીં, કર્યો હશે કે કારણ કે આપણે કેટલી બધી શાળાઓ કોલેજએ બધા લોકો ભણવા જાય છે, હવે કોચિંગ સેન્ટર પણ એનો જ એક ભાગ છે, તો કોચિંગ સેન્ટર પણ, પણ ત્યાં પણ એ લોકો અ ભણ તર અને તૈયારી કરવા માટે ગયા, હતા તો કોઈ એવું વિચાર્યું બી નહી, એવી ઘટના થશે થશ, થઈ શકે છે.
હા, સાચું કીધું પણ હવે, આવી ઘટના બની ગઈ છે. તો એના પરથી મારા મતે તો એવું જ કેવું છે, કે સુરક્ષા કોઈ વિકલ્પની બાબત નથી, શિક્ષણ જેટલી જ મહત્વની સુરક્ષા પણ છેને. કે દરેક સંસ્થા, એ સુરક્ષા અને પ્રાથમિકતા આપવી જોઈએ અને સાથે, સાથે વિદ્યા ર્થીઓ અને સ્ટાફને પણ સુરક્ષા અંગે જાગૃત રાખવા જોઈએ
બિલકુલ અને જ્યાંથી પણ શરૂઆત કરી હશે કે ભાઈ હા જયારે એ લો કોએ કોચિંગ સેન્ટરની શરૂઆત કરી હશે તો કેટલી બધી બાબતો ઉપર એ લોકોને વિચાર કરીને પછી ત્યાં આપણને આટલા બધા જયારે સ્ટુડન્ટ ત્યાં આવી રહ્યા છે તો એ આટલી બધી થી કાળ જી લઈને પછી જ એ લોકોને ત્યાં શરૂઆત કરવી જોઈએ કે ત્યાં સુરક્ષાના સ્થ લથી આ કેટલું સુરક્ષિત છે પછી ત્યાં મ મતલબ જે પણ આગ વાગ લાગે તો પછી સેફ્ટી માટે આપણે કયા પ્રયત્નો આપણે બાકી રાખ્યા છે એવું બધું વિચાર કરીને છે કારણ કે આજકાલ તો ફ્લેટ લિફ્ટ એવી બધી જગ્યાએ પણ કોઈ પણ એવી ઘટના હોય છે તો એના માટે પણ એક મતલબ બેકઅપ પ્લાન હોય છે તો આટલો બધો કોઈ હા સારા સારા કોચિંગ સેન્ટર ખોલે તો ત્યાં પણ એવી બધી વ્યવસ્થા નો ખ્યાલ રાખીને પછી જ આગળ એમને શરૂઆત કરવી
હા હવે તો બધાના ફ્લા એક એક ક અમ મા ફ્લા શું કે ફ્લોર પર સુરક્ષાના બધા મુકેલા હોય છે અને આપડે સમાજ તરીકે છે ને આપણે આવી ઘટનાઓથી પાઠ શીખવું જોઈએ કે ભવિષ્યમાં આપણે પણ વધુ સાવચેતી રાખવી જોઈએ આપણને પણ
બિલકુલ હા અને ક કોઈ પણ દેખો ઘટના ક્યાય બી ઘ ઘટી શકે છે એક અમારા અમ એક બીજી એક ઘટના પણ એવી આ આગથી રિલેટેડ છે કે એકના ઘરમા છે ને એસીમા શોર્ટ સર્કિટ ની વજે થી બેડરૂમમા આગ લાગીને અને બેડરૂમમા જેટલા બધા સુતા હતા ને એ બધા એસીમા સુતા હતા એમની બધી એક જ જગ્યાએ મૃત્યુ પામી ગયા ખાલી એમાથી એક વડીલ દાદી છે ને ઈ રહી ગયા કારણ કે એમને એસી સૂટ નહોતુ થતુ તો એ નીચે એના કમરામા આવીને સુ સુઈ ગયા હતા તો આવી ઘટના હા તો એવી ઘટના હવે જો ઘરના જે બધા જે યંગસ્ટર હતા એ તો મૃત્યુ પામી ગયા હવે ખાલી એક દાદી છે એ જ રહી ગયા એ પરિવારના તો એ પણ આ પ્રમાણે એક ઘટના ક્યાં પણ ઘટી શકે શકે છે શોર્ટ સર્કિટ થી વગેરે થી પણ આપણને સાવચેતી રાખવી બોહ જ જરૂરી છે
સાચુ કીધુ એટલે તો જોઈએ કે આ આવી દુર્ઘટનાઓ ફરી ન બને અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સુરક્ષાના ધોર રણ નું કડક પાલન કરવું જોઈએ ને આપડા ઘરે પણ અગર આવી બધી કઈ વસ્તુ હોય તો આપડે વારે ઘડીએ એને સર્વિસ કરાવી જ લેવી જોઈએ
બિલકુલ સાચુ કહુ છો તમે ચાલો તો ફરી મળીશુ ફરી કોઈ અસ ચર્ચા જરૂરથી કરીશુ જેના આપણને માહિતી વધે અને આપણેે પણ સાવચેત રહીએ
હા ચાલો મળીએે
ઓકે
હા આવજો